હા.
કેવું ભાઈ મજામાં?
હા ભાઈ મજામાં જ છું. તમે કેમ છો?
બસ મજામાં. કેવો ચાલે તમારું બધું?
હા હમણાં તો હું ડિગ્રી કરું છું હમણા તો.
કઈ ડિગ્રી કરો?
હા બીટેક સીએસસી એઆઈ.
અરે એઆઈ ન તો હમં ઘણું બધું સાંભળ્યું છે શું છે એઆઈમાં એવું તો. ઘણા બધા વિડીયોઝ બી જોયા છે કે આમાં એઆઈ જનરેટેડ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શું છે એઆઈ વિશે કઈક બોલો તો સહી.
અરે એઆઈ એક જાતનું મોડલ છે. એક મોડલ કહી શકો કે જેની અંદર ઘણા બધા અલ્ગોરિધમ એટલે કે પદ્ધતિઓ પદ્ધતિઓનો એક વિશાળ સમૂહ હોય. અને જેની અંદર તમે કોઈ વસ્તુ શોધો છો તો એ પદ્ધતિ કઈ પદ્ધતિ લાગે છે અને તમને એ વસ્તુ મળી જાય છે જો મનેજાને તમને કઈ ખબર નથી કે ભાઈ મને કઈ પ્રોડક્ટ વિસ જાણકારી જુવે છે બરાબર કઈ હેર વિસ હેર હેર કાટો કઈ સ્કીન કેર ના પ્રોડક્ટ વિશે જાણકારી જુવે છે, કઈ લેપટોપ લેવું છે નવું, કયું લેપટોપ સારું છે પછી મૂવી કઈ રિલીઝ થયેલી છે હમણાં, કઈ મૂવીનો પ્રાઇસ કેટલી ટિકિટનો પ્રાઇસ છે અને કઈ મૂવીની વેલ્યુ વધારે છે કશે કઈ કમાણી થયેલી છે ભાઈ વર્લ્ડમાં તમે ગમે ત્યાં સર્ચ કરી શકો છો એમ તો લેપટોપનું તમે જાણકારી શોધો તો ભાઈ એ તમને સામેથીક પ્રશ્ન પૂછશે કે ભાઈ તમારું જે કામ છે. મને લેપટોપ લેવો છે તો લેપટોપ કઈ કામ માટે જ લેશો ને તમે તો એ કામ શું છે કે તમે એઝ અ સ્ટુડન્ટ લો છો કે પછી કઈ પ્રોફેસર તરીકે લો છો કા તો કઈ વર્કર છો તમે અને પોતાનું પર્સનલ કામ માટે લો છો અને શું કામ કરશો તમે એ પ્રમાણે તમને એઆઈ લેપટોપ સજેસ્ટ કરશે બરાબર. હવે આ તો જ એઆઈની સજેસ્ટ કરવાની વસ્તુ પણ સૌથી મોટી બાબત આવે કે તમારી પાસે બજેટ કેટલું છે. એ બજેટને જોઈને એઆઈ પાછું તમને સજેસ્ટ કરશે કે હા ભાઈ તમારે આ લેપટોપ લેવું જોઈએ એટલે એઆઈ તો તમે કહી શકો કે એક જાતનું મોડલ છે જે તમારા ઇન્સ્ટ્રક્શન પ્રમાણે વર્ક કરે છે અને તમને કામ કરીને આપી દે છે. સમજ્યા તમે?
સમજ્યા સમજ્યા અરે મેં એવું પૂછ્યું કે હમણાં જો મારે એવ ઈચ્છા થઈ છે કે હું ઘર બનાવ નવું એક મારી પાસે પ્લોટ પડ્યા છે પણ મને મગજમાં નય આવતું કે કય એવી ડિઝાઇન, કેવી સ્ટ્રક્ચર ઉભું કરો તો તમે મેં એ એને પૂછી શકો કે કેવું ટાઈપનું ઘર બની બનાવી શકે મારાથી?
અરે હા કેમ નહી તમે તમારું જે જમીન છે તે જમીનનો પહેલા તો દસ્તાવેજ હોવો જોઈએ દસ્તાવેજ એટલે નકલ હોય જેની અંદર તમારો જમીનનો આકાર અને વિસ જે ટોટલ જે લેન્થ હોય, વીથ હોય તેનું પોતાનું હોય લંબાઈ પહોળાઈ હોય ને આખું એ હોય ક્ષેત્રફળ હોય. અને એ ક્ષેત્રફળ દ્વારા એઆઈ પોતે થ્રી ડી પ્રિન્ટિંગ કરે અને ત્યારબાદ તમને બ્લુ પ્રિન્ટ સજેસ્ટ કરી દે છે કે હા ભાઈ તમે આ આ પ્રમાણે ઘર બનાવી શકો છો એ જગ્યાએ. તમે ચોક્કસ ઘર બનાવી શકો છો એ જગ્યાએ અને જો તમે ધારો ને તો એઆઈને પ્રોમ્ટ આપી ને એ જે ઘર હોય ને તે ઘરને પોતે ઓનલાઇન કલર પણ કરી શકો છો બોલો.
ઓહો એઆઇ આટલું આગળ વધી ગયું છે.
હા આજકાલ લોકો એઆઈ નો જ યુઝ કરે છે મોસ્ટ ઓફલી. પોતાના પ્રોજેક્ટસ માટે, પછી જે વર્કમાં એફિશયન્સી વધારવા માટે અને વ વર્ક ડનની સ્પીડ વધારવા માટે એટલે એઆઈ હમણાં જરૂરી જ છે. જો તમે ટેકનોલોજીકલી વર્કમાં જો જોડાણ થવાના હોય તો પછી તમારે એઆઈ સાથે સંકળવું જ પડશે એઆઈ નથી આવડતું તો તમને કશું જ નથી આવડતું એવું તમે ધારી શકો છો મતલબમાં
બરાબર એટલે એ આપડે નેક્સ્ટ જનરેશન જ કહી શકીએ કે માણસોની જગ્યા જ લઈ લેશે એઆઇ આપણે
હા એક વાત તો આ બી તમારી સાચી જ છે જો તમે દરેક વ્યકત દરેક વસ્તુ લો છો તો એના ફાયદા ને ગેરફાયદા બંને હોય જ છે બરાબર કે નહી
બરાબર
હવે તમે મને ફ્રીજ લીધો બરાબર તો એક ફાયદો છે કે ફ્રીજમાંથી ઠંડુ પાણી મળશે અને બીજો ગેરફાયદો પણ છે એની સામે કે લાાઈટ બિલ વધટશે સમજ
સમજ્યા સમજ્યા
એ જ પ્રમાણે એ આઈ તમે યુએસ માં લો છો ડેલી યુઝસમાં પરંતુ જો એઆઈ આવશે તો વર્ક એફિસયન્સી વધશે તમારી તો વર્કરોને વર્કરોની સંખ્યા ઘટશે જેથી એવું કહી શકાય કે એ ખાઈ શકે છે આ જોબ તમારી એટલે વર્કર્સની એમ
આ તો કેવું હોવે જેમ જેમ જેમ ટેકનોલોજી આવે એમ માણસોની વેલ્યુ ઘટે
અરે એઆઈ ના થ્રુ તમે આ તો એક નુકસાન છે જ કે ભાઈ વર્કરને આ તો એઝ એઝ તમે બિઝનેસ બિઝનેસ સ્ટ્રેટેજી જોવો છો બરાબર પરંતુ આનો ગેરફાયદો સૌથી મોટામાં મોટો છે કે એ ન્યૂ દિલ્હીથી ન્યૂ દિલ્હીથી તો અમારી બહુ અત્યારે ખરાબ ચાલીલું છે કે એઆઈ ના કારણે બધાના ફેક એક ડીપ બને છે ને ઓર્ડર થતું છે આવે આવું તો બને જ છે તમે વિડીયોઝ પણ સાહેદથી જો જોયા હોય તો તમને કઈક ન્યૂઝ મળી હોય ફેલાય જ છે ન્યૂઝમાં કે ભાઈ આવું બધું એઆઈ દ્વારા જનરેટ કરવામાં આવે છે અને જે છોકરીઓ છે એમને ઇજ્જત હા હેરિસ કરવામાં આવે છે સેક્સ્યુઅલ હેરાસમેન્ટ વધતી ચાલી આજકાલ
વાત તો સાચી પણ બિચારી છોકરીઓ કે કોઈ શું કરી શકે કેવું, આઈપી એડ્રેસ તો દર વખતે એ લોકો બદલ્યા કરશે એઈઆઈ થ્રુ, તો કોઈ પકડવાનું બી છે નહી
અરે શું વાત કરો છો, હમણા તો બહ આ જે વાત છે આજે એઆઈ ને લઈને આજ કાલ પોલીસ બોર્ડ ચેતન બનીગેલી છે તો હમણાં પકડી જ કાઢે છે ગમે તે કરીને સાઇબર ફ્રો, સાયબર સિક્યુ સિક્યોરિટી ના કારણે ઘણું બધું, આજકાલ સિક્યોરિટી તો બની જ ગયેલી સિક્યોર તો થઈ જ ગયેલું છે, આમ ઓનલાઈન પરંતુ જેવા તમે ફોટોસ નાખો છો ને તેવા અનયુઝઅલ ડેટા ડેટા ક્રેકર્સ હોય ને તે તમારો ડેટા લીક કરી દે છે, અને પછી મિસ ઇન્ફોર્મેશન બનાવીને પાછા અગારી લીક કરે છે
બરાબર
હમ
તો એ આપડન એક તો ડિસએડવાન્ટેજ બી છે ને એડવાન્ટેજ ભી છે એટલે બંને ક શકીએ ને આપડે બી
હા, પરંતુ એ ફિક્સ છે કે ફ્યુચરમાં એયાનમાં સ્કોપ વધારે છે
એ તો છે સ્કોપ તો વધારે જ છે તમે જોઓજો જેટલો સ્કોપ વધારેશે ને લોકો એટલા એ બાજુ ખેંચાશે જેટલા ખેંચાશે ને તો એટલો ભરાવો થશે તમાર કોર્સમાં ગમે તે હોય એ
હા, હાચી વાત છે તમારી આ બાબતે બી જાણવું જોઈએ કે, ભાઈ એ બાજુ આપડે ખેંચાશું તો તૈયારી લોકોની ભીડ પણ વધશે અને કોમ્પિટિશન વધી જશે પરંતુ કોમપિ ન થી આપણે પાર આવવું હોય તો આપડે કઈ લોકો થી અલગ કરવું પડે
આપડે લોકોથી અલગ કરવું મતલબ જેમ કે મોડલ બનાવીએ મોડલ ને આપણે ગમે મતલબ રોબોટ બનાવી શકીએ કઈ બી જે એઆઈથી ચાલી શકે પણ એટલું બી કઈ હેલું નથી કે બનાવી શકીએ એવું પણ કઈક કરી શકુ
હમ આવું તો તો થાય જ છે ભાઈ લોકોને લાગે છે કે ઈઝી છે પરંતુ જારે એમાં પડો છો તારે દિમાગ ફરી જાય છે ખબર નથી પડતી કે શું કરવું શું નહી આપડો પરફે રોડ મેપ રોડ મેપ હોવા જોઈએ કે ભાઈ આઈથી શરૂઆત કરવાની છે વચ્ચે આ બધું કામ કરવાનું છે આ લેંગ્વેજ શીખવાની છે કે નવી નવી ભાષાઓનું એકના પછી કંઇક નવું ઇન્વેન્ટ કરવાનું છે એવું બધું
એ તો છે જ એમ તો ઘણા બધા મશીનો મે જોયા મારા મમ્મી કામ કરે એના બી મશીનો મુકાઈ ગયા છે બધું જે મમ્મી એટલે મમ્મી ના વર્કરો બી ઓછા થઈ ગયા છે
હવે જે શ્રમિકોની સંખ્યા જે ઘટ ઘટી રહેલી છે તેમાં સૌથી મોટો ભાગ હોય તો એ એઆઈ નો જ છે મારા ખ્યાલથી કંપનીસ છે પછી બીજે જોવા જઈએ તો અને શિક્ષણમાં બી આજકાલ પેપર્સ પણ એડ વાળા નીકળે છે ખબર છે તમને
હા હા એ ખબર તો પડી ગણી યુનિવર્સિટીઓમાંથી બોલો બોલો બીજું બોલો
આજકાલ જે શ્રમિકોનો જે ડેટા છે તે ડેટા પણ એઆઈ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે
બરાબર
એના કારણે પાછું ડેટા એનાલિસિસ ડેટા ડેટા સાયન્સમાં ફુગાવો ઘટી વધી રહેલો છે એટલે જેમ બને ને તેમ આપણેે એઆઈથી એઆઈ સાથે સંકળવાનું પરંતુ એઆઈ પર નિર્ભર નહીં થવાનું કે ભાઈ એઆઈ એ જ બધું કરશે એમ આપડે એઆઇના રચિતા છે એઆઈ આપણને નથી રચ્યા
બરાબર સારું તો ચાલો અવે મારે જરાક કામ આવ્યું છે તો અમે તો હું નીકળું હવે
સારું સારું
સારું ચાલો